હલો.
શું કરો?
બસ છો બેઠા છીએ. સુતા છીએ હ એવું કરીએ છીએ હું બસ તબિયત ખરાબ છે થોડીક.
એવું છે શું થયું?
કમળા જેવું લાગે છે એવું.
હા બેન તો દવા લઈ લેવાય ને કમળ
દવા દવા તો લીધી તો છે બધું હવે. બધું એ કર્યું છે.
તો કમળ માં તમે પીડા પીડા થઈ ગયા હશો ને.
હા બહુ પીડા પીડા થઈ જાય એમાં તો તમને કઈ ખબર ભરવા આઈડિયા હોય તો કે થોડક
તો દવા લીધી તો એથી કઈ ફર્ક નથી પડતો તમને?
હા એમ તો થોડો થોડો ફર્ક છે હવે.
હા.
તો તો તો બહુ દુ ખાવો થાય ને પીળું પીળું થઈ જાય તો તો તમે કાંઈ ખાવાતુંય નહીં હોય ને તમારે.
ના ના કઈ નઈ હમણાં તો કઈ ખાતાય નથી કઈ નઈ. ખાવાનું ને એવું કીધું છે.
એમાં તો તમને લિક્વિડ વાળું જ ખાવાનું કે કેતા હશે મગ નું જુસ ને એવું બધું બનાવીને.
જ્યુસ ને એવું ખાવાનું રોટલી ને એવું તો ના પાડે દૂધ ને એવું તો હાવ ને ખાવાનું તાવ ને હોય એટલે.
હા! કમળ માં એવું ના ખવાય.
હા હા!
તમારે છે ને. એક કામ કરાય. એ તમારે એ બાજુ તમે ગામડામાં રેતા હોય. તો તમારે એક વીક. કીકડો નામની એક વનસ્પતિ આવે. એક વૃક્ષ જેવું આવે. છોડ જેવું.
હમ હમ!
ઈ તમારે ગોતી લેવાય ને. એના પાંદડા ગોતી લેવાય. એમાં છે ને ઈ પાંદડા. એના પાંદડા કેમાં ઉગે એના એમાં કાંટા વાળી વનસ્પતિ છે એ. તો એના કાંટામાં એ પાંદડા હોય. પાનજી ફૂલટા હોય ને?
હા હ!
ઈ પાન હજી આવવાનું ચાલુ થયું હોય, પાન લાલ કલર ના હોય. પેલા આવે ત્યારે, થોડા લાલ કલર રાતા ટાઈપ કલર ના હોય.
હા હ!
ઈ પાન અને એની ડાળી. ડાળી લઈ લેવાની, પતલી પતલી જે અત્યારે આવો. અઈવીધ. જોય અત્યારે જાડી હોય એવી દ ડાળી નહી લેવાની. પતલી ડાળી લેવાની એમ. એની છાલ લેવાની. પાની નહિ પાન લેવાના એને તમારે આમ ઘસવાનું. પાણ હોય ને પથ્થર.
હા.
એના ઉપર ઘસવાનું પ એના બાકી એ તો પાણો ના હોય પથ્થર થી તમને ઘસતા ના આવડે તો ખાંડડી હોય એમાં ખાંડી નાખવાનું હા ને એમાં રાય નુ તેલ નાખ દેવાનું તમારે. રાય નું ત્યા હા રાય ન હા જે સર શકતા હોય હિરાઈ નું તેલ અને તમે હિરાઈ નું તેલ ઘરે જ બનાવો તો વધારે સારું કમળમાં એમ બહાર નું તો દવા વાળું હોય એમાં મિકલ હોય હા એટલે એની કડી ને એની છાલ ને રાય નું તેલ ત્રણે બધું ભેગું કરીને એ ખાંડી દેવાનું અને એની જે પેસ્ટ તૈયાર થાય એ તમારે જ્યાં જ્યાં તમને પીડાશ લાગતો હોય કે અહીંયા પીળું પીળું થઈ ગયું છે બધું ત્યાં શરીરમાં લગાડી દેવાનું. એટલે એ લગાડશો ને એટલે તમે થોડાક દિવસ લગાડશો બે ત્રણ દિવસ એટલે એની અસર તમને તરત જોવા મળશે ને એના પાન તમે જો તમારે ખાંડવા ન હોય ને એવું કઈ લગાડવું ના હોય અત્યારે તો ઘણા ને એવું લગાડે તો ના પણ ગમે એમાં દુર્ગંધ પણ આવતી હોય ર્રાય ન તે લગાડ્યા તો એની દુર્ગંધ આવ સારી ના આવે એટલે કોઈને લગાડવું પણ ના ગમે. એટલે લગાડવું ના હોય ને તો એના એનું જે પાંદ આવે ને એ ખાટું મીઠું આવે એટલે તમને ખાવાની મજા આવે આપડે ચોકલેટ ખાતા હોય એની
હા હ.
એટલે એ પાન છે ને તમારે ખાવાનું એ પાંદ ખાઓ ચાવો થોડોક એ હઉ ચાવી જવાનો ને પાંદ ગળે જૂત ર જવાનું પછી એનો રસ જ એવો નહી કે એનો રસ જ આપડણે ખાઈ લીધો તો પાન ધૂકી દેવાનું આખે આખું પાન તમે ખાઈ જ ને તો એઈ તમારે હા ને એ તમારે સવાર માં ઉઠ ઠી ને નાયણા બેઠ એમને એમ જયારે આપડે કાઈક પાણી નહી પીવાનું કે કઈ ખાવા પીવાનું નહી પેલા ઉઠી ને સીધું
શું તું એ ખાઈ જવાનું કેટલા પાન ખાવાના એટલે એક ખાવાનું કે બે કે?
ના પાંચ છ પાન લેવાના એ પાંચ છ પાન તો અરે ખાઈ જવાની કાલે એના હા એના પાન છેને, મોટા ના હોય નાના જ હોય કેમકે હજી ઉઈગાજ હોય, હજી આ આવવાનું ચાલુ થયું હોય એટલે હા કુણા જ હોય એટલે એ તમને ખાવાની પણ મજા આવશે કડવાસ કે તુરા કે એવાના હોય ખાટા મીઠા હોય એટલે આપણને ખાવાની મજા આવે આ એ આવી કપડો હોય એના તો બહુ બધા ઉપયોગ છે, એ તો તમને જો આપણે કા કકડાઓ ધી ગયા હોય તો એમાં આ લે આ, કમળો થયો હોય તો એમાં આવે
હા હ
માથામાં પછી જુ પડી હોય. આપડે દેશી ભાષામાં ટોલા કેતા હોય ને હા તો એ જુ પેડ્યું હા તો એ જુ પેડ્યું એને તો બહુ વાલે પણ તમારે એ બાજુ તમે ડુંગરાળ વાળા વિસ્તારમાં રેતા હોય ને તોજ તમારે આવાનુ પતિ હશે બાકી તો પછી તમારે આનો પાવડર લેવો પડે ડુંગરાળ વાળા વિસ્તાર હોય ને તો ડુંગરાળ વાળા વિસ્તાર
રીતના ખબર પડે કેવું ાડું હોય તો તમારી પાસે ફોટો કે હોય, તો મને થોડોક મોકલજો ને પછી
હા હું તમને ફોટો પણ મોકલીશ ઈ તમારે ઈ ઓળખવાનું કે આપણે જો બધા વનસ્પતિ હોય તો એના પાન હોય ડાળી માં જ આવવાનું ચાલુ થાય ને આ વનસ્ પતિ નું એક મહત્વ ઈ છે કે એના પાન છેને. કાંટાળી વનસ્પતિ છે, તો જે કાંટો હોય ને કાંટા માંથી પાંદ આવવાનું ચાલુ થાય કાંટામાં વાનું ડાળીમાં ના ઉગે પેલા ડાળીમાં કાંટા આવે હા ને કાંટામાંથી પછી પાંદ આવે
હા અ
આપડે મોઢા ઉપર કાળા ડાક પડી ગયા હોય. તો એમાંય આ કૂણા પાન આપડે છાલ આછા આછા કૂણા પાન હોય. તો એ આપણેે ચાવીએ આપણેે તો એનાથી ઈ ફાયદો થાય આપણને
હા હા
ને આપડે પછી. મોઢા ઉપર ઈ ડક પડી ગયા હોય તો આપડણે કાળા આપડણે પાંદ ના ચાવવા હોય. તો એનો આપડણે પાવડર બનાવવાનો કુણા કૂણા પાંદ હોય ને એ લાલ રંગ જેવા પાંદ આપણે આપડે ઈ આપડે કેમ ખબર પડે કે આ કૂણા પાંદ જ છે, તો કે લાલ રંગ જેવા પાંદ હોય એના
હ હા
તો એ લાલ રંગ જેવા થોડાક પાંદડા લઈ લેવાના પછી એ ડાળી લઈ લેવાનીને એ સ કવાના થોડાક દિવસ
ઓ સુકવીના અને પછી એનો પાવડર કરવાના
ના એ સુકાઈ જાય સુકાય સુકવી નાખ વાના ને એના પછી બાળવાના આપડે લોઢી કે તાવડી કે હોય ને એના ઉપર બાડવાના હા પછી એની રાખ થઈ જાય સુકાઈ ગયા હોય એટલે રાખ બનવાની છે. ઈ રાખ આપણે બે ટાઈમ લેવાની સવારે ને સાંજે બે ટાઈમ આપણે રાખ અડધી ચમચી લેવાની અને દૂધારે આપડણે પીવાનું એને પાણી સાથે પીવું તો પણ આ લ પણ દૂધ સાથે એનાથી આપણે નીચે આપણેે જે આંખ નીચે જે કાળા ડાક થઈ ગયા હોય, કે નહી.
હા હ હા મારે તો બહ જ થઇ ગયા છે.
હા એટલે એ તમે પીયું ને તો તમારે બહુ સારું રે એના માટે
હ હ પણ મળી જાય તો થાય ને અત્યારે તો બ પઉડર એવ બહાર વેચા તો મળી જાય એનું.
હા આપડે પૂછીએ તો પાવડર મળી જાય પણ આપડણે ઘરે બનાવીએ તો વધારે સારું પાવડરમાં તો જો કેમિકલ ને એવુ
કેમિકલ હા કેમિકલ હોય હા પણ એવું. તો બધું એ મુશ્કેલ છે મળવું કારણ કે અહિયાં તો હવે ખબર નહી મળે કે ના મળે એવી
હા.
છે તો ડુંગળા ડુંગરાળ પણ હવે ખબર નહી હવે આ બાજુ.
હા એટલે આપડે એમાં વનસ્પતિ જો આપડે જોવા જઈએ કે અહીંયા છે કે નહી તો જંગલ વિસ્તાર ને હોય ને તો એમાં વ
હા તો મરી જાય છે તો જંગલ જ પણ હવે આ બાજુ એવું બધું કઈ ઉગતું નથી બધા એ અલગ જ પ્રકારના ઝાડવા ઉગે છે તો હા અલગ અલગ હોય હા એટલ જ
ડુંગર ઉપર ને વધારે જેમ કે આપણે ગિરનાર છે તો ગિરનારમાં કેમ અલગ અલગ વનસ્પતિ હોય જેનો ઉપ ઉપયોગ આપડે ઘણા બધા પ્રકારનો ઉપયોગ. થતો હોય એવી રીતના હા એવી રીતના નાય થાય. તમારે જો પૂછી જોવાય તમારે ડુંગરાળ વિસ્તારમાં જોતું હોવાય. તમે ક્યારેક ફ્રી હોય તો તમારે જોઈ લેવાય હા બાકી તમારે પછી પછી કેમિકલ વાળું થોડુંક મળે ભેળસેેળ વાળું તો તમારે પછી મેડિકલેથી લઈ લેવાય.
લઈ લે હા નો મળે પછી. જે કેય તો પછી મેડિકલથીને જ લેવું પડશે હા
હા એને કેવાનું કે મને કાળા ડાક છે તો વીિકડો નામની વનસ્પતિ નો એક પાવડર આવે છે તો એ આપો એટલે આપ તો તમારે દૂધ હારે કે પાણીરે પી લ પાણી કરતા તમે દૂધ સાથે પીશ આપને ને એટલે તમારે થોડાક દિવસમાં જ ફરક દેખાશે એનો
હ હ કક દૂધ હારે વધારે ફરક પડે એમને
હા હા એટલે દૂધારે પીવું ને તો તમાર વધારે સારું
તમને તો બધી બહ ખબર છે બેન અમને તો એટલી કાઈક ખબર જ નથી સારું થી તમને ફોન કર્યો તમને આટલી બધી જાણવા તો મળ્યું છે. કમણા વિશે પછી. કાળા કુંડાળા વિશે બધા વિશે બાકી અમને કઈ ખબર નથી.
આમે બુક ને વાંચતા હોય ને એવી આવતી હોય ઘણી બુક નવરા બેઠા હોય ફ્રી હોય. ત્યારે બુક વાંચી તો આપડે હા એટલે ઘણું. જાણવા જેવું હોય તો આપડે હજી ડેલી રૂટીનમાં કે આપણેે બીજા બધામાં કામ આવે એવું જ વચાય. મોબાઈલ જોવો એના કરતા એવું વાંચવું હોય તો આપણને કામ આવે હા આપણે ઘણી માહિતી મળે
હા હા.
આપડે ખબર ના હોય એ ખબર
હા છે.
તમે અવાજ વા શ ત લઈ આવજો અથવા તો તમે તો તમે જ ઘરે બનાવજો
હા તો મળશે ને તો પછી બનાવશું નહી તો તો
હા તમે ફ્રી ના હોય તમારા ઘર વાળા ને કેવાય
હ
કે વનસ્પતિ આ ગોતાવે ત્યાં તમારા આજુબાજુમાં ડુંગરાળ વિસ્તાર છે કે દૂર છે.
હ ડુંગરાળ વિસ્તાર છે, આજુબાજુમાં તેમ તો
હા કાઈ વાંધો નહી મળે તો ગોજજો બાકી મેડિકલથી લઈ લેજો
હા હા હા બાકી તો હા મેં કલે એથી લઈ જ હા સારું ચલો એ